તો તમે
હું પણ મજામાં છુ, આજ મને સ્વચ્છતા કરવાથી શું ફાયદા થાય છે, આ વિશે પર વાત કરવી છે.
હા સ્વચ્છતા એ ફક્ત ઘર સાફલ રખવાની વાત નથી એ પણ એ આપના જીવનની સારી આદત છેને.
હ જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં આરોગ્ય આનંદ અને શાંતિ પણ હોય છેને.
હા જો આપને રોજ બરોજ રસ્તા શાળી અને આસપાસની જગહ સાફ ને રખીએ તો ગંદગી ઓછી થાય છે.
હા ગંદકી ઓછી થાય તો મચ્છર માખ માખી અને જીવન જંતુ ઓછા થાય છે.
અને તેથી તો ડે ડેન્ગુ મલેરિયા અને ટાયફોઇડ નર તો કો કોલરા જેવા રોગોની પછી શકાય છેને.
હા વ્યક્તિગત સ્વચ્છતા પણ ખુબ જરૂરી છે, ને? તો
હમ્મ નવ નવી હા સાફ તો તીન થોવાની દાંત સાફ કરવના નકા કપાના આની તો સ્ચતા કપડા રેવાના તીન શરીર તંદુરસ્ત રહે છે.
અ સ્વચ્છતા વ્યક્તિને જોઈને બધા લોકો ઉપર સારા પ્રભાવ પાડે છે. અને સ્વચ્છતા ઘરમાં રહવા રહવાથી મન પ્રસન્ન રહે છે, ને
હા અને કામ કરવાની તો ઈચ્છા વધે છે, અને બાલકોને તો અભ્યાસમાં પણ ધ્યાન ર ધ્યાન રહે છે, ને
હા ગંદગી વાળા વાતાવરણમાં મન બયચેન રહે છે. આપને કચરો ક્યારેય પણ રસ્તા પર અ નાખવું જોઈએ નહીં
હા કચરાની મનજે ડસ્ટબિન મેં નાખવું જોઈએ અને પ્લાસ્ટિકોને તો ઉપયોગો જે કરાવવું જોઈએ અને તો શક્ય હોય તો મજે રિસાયકલ કરવું જોઈએ.
હા. અ સરકાર સ્વચ્છ ભારત અભિયા નો દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરે છે, પણ આ તો ફક્ ત સરકારની જવાબદારી નથી આ આપણા બધાની ફરજ જ છે.
જો પ્રત્યેક માણસા મજે પોતાના ઘરા અને વાસપાસાનો વિસ્તાર રા સાફ કરે તો આ ખુ ગાવ અને શરને અને દેશ સ્વચર બની જાય ને
સ્વચ્છતાથી આત્મવિશ્વાસ વધે છે, અ આરોગ્ય સારું રહે છે. પર્યાવરણ સ્વચ્છ રહે છે, અને જીવન ખુશાલ બને છે.
આત્મવિશ્વાસ પણ મજે આત્માનું હું હ તુ જ કશી છે, અને સ્વચ્છતા એ સેવા છે, અને સ્વચ્છતા એ સંસ્કાર છે, અને સ્વચ્તી તો સ્વતમ જીવન ની શુંરૂઆત થય છે, ને
હા એ પણ સાચું છે.
અને તો મજે ખૂબ સારું છે, કે રોજ ના નાવાનું હાથ ધોવાનું બ્રશ કરાનું કપડાં બદલાવાનું કપડાને ગંદગી મજે ડેન્ડ એ લાગત કપડાને જોમ્સ રેય જોઈને તો બધા લોકો પર સારા પ્રભાવ પડે છે, ને
ચતા રાખવાથી રોગથી બચી શકાય છે. આપનું ઘર અને આ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે.
હા માંગી અને
રાતી હા સ્વચ્છતા કરાતી ખૂબ ફાયદા છે, પણ આપણ સ્વચ્છતા કરતા નથી ને એટલે ક આપને અ આપની આરોગ્ય ખરાબ હોય છે.
હા અને તો મજ આપણે જો સ્વચ્છતા પાળવ છે. તો આનંદ અને શાંતિ પણ હોય છે.
આરોગ્ય સારું પણ રહેે છે, સ્વચ્છતા કરાથી
હા.
હા રોજ નાવું જોઈએ સકાલે ઉઠીને રોજ ઈ પ્રેસ મારેલા અને ફ્રેશ કપડા પેનાવું જોઈ બ્રશ કરું જોઈએ હાથ ધોવાું જોઈએ
અને કપડા અને મતલબ આપ કઈ ક્યા પણ જા જરાક સમાય ને જવું જોઈએ જરાક ગાડી
હમ અને પાણી અને ધ ઘર ઘર બારવું જોઈએ લુસાવું ઘુસાવું જોઈએ પોતું મારવું જોઈએ એવા ઘણા કામ છે, કે જે કરાવવું જોઈએ
ઘરમાં તો ગંદગ દેખાવના જોઈએ, ગંદગી દે દેખાઈ તોને સ્વચ્છતા કરાવું
હા, ગંદગીથી જીવનનું ફેલાય છે. એ જીવાણુઓ ફેલાય છે તેથી સ્વચ્છતા ખૂબ જરૂરી છે.
હા અને જરા આપને વિશ્રણગીર બી જ દેખાવતું હોય તો આપણને ત્યાં બી કહેવાનું
અને સ્વચ્છતા જો રહે છે ઘરમાં તો એક મન પ્રસન્ન થાય છે અને. અ દરેક વ્યક્તિ વ્યક્તિ એ પોતાના ઘર શાળા અને જ્યા સ્થળોને સ્વચ્છ રાખવા જોઈએ.
તમારા ન જનમમાં સ્વચ્છતા ન શું એ છે.
હા અને સ્વચ્છતા રાખવાથી જીવન કુશલ અને સ્વસ્થ બને છેને. મારા જીવન એમાં તો સ્વચ્છતા કરવાનું ખુબ મહત્વપૂર્ણ છે સ્વચ્છ કર તો મન પણ પ્રસન્ન થ હોય છે.
તમારા સ્વચ્છતાના શું નિયમ છે.
ઓ સ્વચ્છતાના ખૂબ નિયમ છે, જેમ કે અ રોજ ઉઠાનું નહવવાનું બ્રશ કરવાનું ઘાન નથી કરવાનું આ બધા નિયમ છે તમારા શું છે.
મારાજ સાાય ઉઠાનું સાફ સફાાઈ કરની ભાઈનો આપનો ર રને સાફ કરવાનું આપ આપની ભેદી સાફ કરવાની ઘેરનુ સાફ કરવાનું
ના જીવનનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં આરોગ્ય અને આનંદો અને સુખ
હા.
જો આપને દરરોજ સ્નન કરી્યું હાથ સાબુતી ધોઈ દાંત સા કરીએ અને સ્વચ્છતા કપડા એવા બારીક બારીક જે છે એ આપણે શરીરને તંદુરસ્ત રાખે છે.
અને બારીક બારીક કછ તો ધ્યાનમાં રકું જોઈએ ના ખા ખાાવું જોઈએ ના ખા તો ક્યાજે એકદમ ગંદી મુજ એ થઈ જતી ના આપ આપ જમ તો તે આપણા અ વચની જ છે. કીટાણું અ તેના આપણે જી જે આ મલેરિયા થ ડાયફિટિક સ્કોલેરા
મ ચરમાખી અને જીવન જંતુ ઓછા થાય છે. તોથી ડેન્ગુ મલેરિયા ટાઈફેડ અને અન્ય ચેપી રોગથી બચી શકાય
હા અને સ્વચ્છતા ઘરમાં રવાથી મન પ્રસન્ન રહે છે એમ કામ કરવાની છાુંવાે છેને
હમ અને આપ આપને કચ રોક જ રસ્તા પર ન ફેંકવો જોઈએ. કારણ કચરો હંમેશા કચરા પેટીને નાખવો જોઈએ કારણ એનાથી ચ્છર વગેરે ડાં વગેરે પેદાશ થાય છે.
હા અને આને તોજે અને જરગટના નાળા રહેહીિત એ ભરાયલા રહે તો તે આપ સરકારને કહ જોઈએ.
હા આપણું આસપાસ નું વાતાવરણ સ્વસ્થ હશે તો હવા પણ શુદ્ધ રહેશે. હ અને શ્વાસ લેવા લેવામાં પણ મુશ્કેલ નહી થાય.
હા અનેજ તો હાથ સભાવ સભાવતી થવ હૈ ને. દાંત સાફ કરવુંનુ
શાળા મંદિર હોસ્પિટલ. શાળા મંદિર હોસ્પિટલ બગીચા અને જાર. સ્થળો એ પણ સ્વચ્છતા જળબાવી દરેક નાગરિકની ગર ફરજ. ને.
અને વ્યક્તિગત સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે.
હા. સ્વચ્છતા માત્ર બહારની નહી પણ મનની પણ હોવી જોઈએ. સારા વિચાર સારા શબ્દો. અને સારું વર્તન વર્તનથી મન પણ. અ મન પણ સ્વચ્છ રાખે છે.
હા અને સ. છતા એ ફક્ત ઘર સાફ કરવાવાનું નથી અનેજે પણ એ. જીવન ની સારી આદત છે જ્યાંધ સ્વચ્છતા હોય છે. તો ત્યાં આરોગ્ય આનંદ અને શાંતિ.
હા અને આપને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણને. સ્વચ્છ રાખવામાં મદદ કરવી જોઈએ.
અને આજ આસ પાસની જગા પણ સાફ રાખી તો ગંદગી ઓછી થાય છે અને ગંદગી ઓછી થઈ તો મચ્છર માં માખી અને જીવો જુતી ઓછાત થાય છે ને તેથી ડેન્ગુ ને તો મેલેરિયા બી થાય છે આપણે કોલરોો રોગ. તે બચીને શક્ય છે. વ્યક્તિ સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. જ
પુરુષ થઈ જલ છે જેમ કે મહાત્મા ગાંધીજીએમ પણ સ્વચ્છને ખુબ મહત્વ આપ્યું હતું પણ તે તેમનું માનવું માનવાનું હતું કે સ્વચ્છતા એ સેવા અને સંસ્કારનું પ્રતીિક છે.
પણ પુડા બીડા ખાઈને પ્લાસ્ટિક ડસ્ટબિન ફેક જે ડસ્ટબિન ર.
હા અ. એટલુંજ હું એમ કહીશ કે સ્વચ્છતા ભારત અને સ્વચ્છ ભારત આપને બનવા માટે આપને એક સ્વચ્છતા ન સંકલ્પ લેવો જોઈએ.
હા અને તું સ્વચ્છતા કપડા પહેરું જોઈએ અને આપ જે ત્યાર પછી તો ધોગે ધોવાનું રાખવાનું.
હા પ્રેસ વગેરે કરવાું જોઈએ. કપડાને બ સ્વચ્છતા રાખવી જોઈએ એવા પારિપરિક વસ્તુ સ્વચ્છતા રાખે તો મન પણ પ્રસન્ન રહે છે.
હા અને તો મતલબ પણ કચરો ક્યારેય પણ રસ્તા પરે દેખાય છે તો આપણ મતલે એને ફેંકાનું ડસ્ટબીનને આપણ નાખી જોય છે ને ને
હમ સબ કરવું જોઈએ.
હા અને કોઈ ફેંકતું હોય તેને પણ સાંભળું પ્લાસ્ટિકોનો ઉપયોગ કરવો જોઈએ ન થરાશો કરવું જોઈએ અને શક્ય હોય તો સાયકલ કરું જોઈએ.
હા પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ એનાથી જમીનમાં તે વિીરગતું નથી. અને તેનું કઈ થતું નથી અને પ આપણા જે ઢોરા વગેરે ખાય છે ને એ મૃત્યુ પાાવે છે. એની કરતા પ્લાસ્ટિક નો પણ આપણને ઓછો ઉપયોગ કરવો જોઈએ.
ઘેડા લોકોકરે મતલબ કઈ પર્યાવરણ સારુંના છ ના સારું રહે જંતુ એ થઈ દાસ પેદા થાય તો દેડા દેડ અને ડાયબ સ્ટેશન એ રે તેની તબયત બી બિગડત
હા સ્વાસ્થ્ય ખરાબ થાય છે શરીર પણ તંદુરસ્ત નથી રહેતું એટલા કરતા એની કરતા સ્વચ્છ આપ પણ રાખવા જોઈએ અને બીજા બીજાને પણ સ્વચ્છ રાખવાનું કવું જોઈએ.
હા
હમ અને સાર્વજનિક જગા પે બી સ્વચક કરવાવું જોઈએ આપ આપણ જ ઘેર કે આપનું પરિસર નથી સ્વચ્છ કરવા માટે પણ સાર્વજનિક